હલો રમેશભાઈ બોલો બોલો શું ચાલે છે, તમારે જીવનમા
એકદમ જબરજસ્ત ચાલે છે ને એકદમ મસ્ત શરીર સુખ એકદમ કુલ મજા મજા
શું વાત કરું છુ, એવું એમ નને
બસ બસ તાર આ તો તમારા મિત્ર આવયા હતા એમને ખબર પૂછતા તા
શું કયા મારા મિત્ર આવ્યા હતા.
નિકુલ ભાઈ કરીને ભઈ બંધ છે ને, તમારા એમને આવ્યા હતા હા તો એ અરે એમાં તો એમને કેવું થયું કે કાલે એરિયા ને સોસાયટી માંથી નીકળ્યા ને, તે એમના પાછળ આખલો પડ્યો.
શું વાત કરો છો?
હા. અને પછી આખલો પડ્યો ને, તે એટલા બિહાણા ને તો બાજુમાં ફેન્સિંગ વાડ હતી ફેન્સિંગ વાળા એ પડતા થયા અડીને.
ઓહ માય ગોડ, ધેટ્સ વોટ વેરી ટેરેબલ.
હા, અને પડતા થયા ને તો આખડો તો ભડકેલો જ હતો, તે ઊભા થઈ ન પાછા પડતા થયા.
ઓહ માઇ ગોડ.
ઉપરા ઉપર બે વાર પડતા થાય, તો એમના હાથે વાગ્યું છે, ટાંકા થોડાય આવ્યા છે
અરે-અરે-અરે, બહું-બહું ખરાબ થયું, બહુ ખરાબ થયું.
બોલો આતો કેવું છે, રખડતા ઢોરો નો આતંક બઉ વધી ગયો છે.
હા. આ બધું શું સરકારે સરકાર તો આપડે કહી શકીએ, પણ નગર પાલિકા બધું ધ્યાન રાખવું પડે.
હમ્મ. નગરપાલિકા આટલો-આટલો વેરો ઉઘરાવે છે
હમ્મ-હમ્મ.
પ્રમાણે તો કશું આપડા ને, મને લાગે ફેસિલિટી આપતી નહિં એટલી.
ના, ના, તમે જોઓ ને એકદમ ઝીરો ફેસિલિટી આપડે કહી શકીએ છીએ નગર પાલિકાની, એકદમ જીરો ફેસિલિટી.
ખાડા હોય છે ચોમાસા ના ટાઈમે વરસાદ ના પાણી નો નિકાલ ન થાય પછી આવા રખડતા ઢોરો નો આતંક છે
હમ્મ. આમ તમે જવ ઈ એમ સી આ બાબત તે કેટલું બધું આગળ છે મહાનગરપાલિકા, આપડે ખાલી નગરપાલિકામાં રહી ગયા છે.
સાચી વાત છે, સાચી વાત છે. એમ એ સી આવડું મોટું મહાનગરપાલિકા છે, તો પણ કેટલું સુસ સુશાસન અને એવું બધું કરે છે.
હા, એટલે પછ કેવું કે તાનું સુશાસન આમ તો વસ્તી પ્રમાણે ગણવા જોઈએ, તો બહુ ખરાબ જ કેહેવાય. એ પ્રમાણે તો આપડી નગરપાલિકા સારી કહેવાય, પણ આમ જોવા જઈએ તો યર વન સિટીમાં સારું કહેવાય કે સારી રીતના મેનેજમેન્ટ કરી રહ્યું છે ને સારી રીતના બધું આવે છે. અને આમાં તો શું કે કોમનવેલ્થ ગેમ પણ આવવાની છે, ત્યાં અમદાવાદમાં.
છે, સાચી વાત છે. અમદાવાદમાં આવવાની છે. આ કંઈ જગ્યાએ આવવાની અમદાવાદમાં તમને કોઈ ખાસ ખ્યાલ ખરી?
અમદાવાદમાં ઓમ આપણે જોયું હોય તો અહ સાબરમતી જે છે ને ત્યાં આપણે સાબરમતી રિવરફ્રન્ટ બનાવ્યો છે, એટલે ત્યાંથી થોડાક આગ ગળ જાવ એટલે મોઢેરા સ્ટેડિયમ આવે છે, હાલ તો એ સ્ટેડિયમનું નામ ચ્યો તેવું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું છે. આમ આખા સંકુલ નું નામ સ સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલ કરીને આપ્યું છે એમ.
બરોબર છે, બરોબર છે, અચ્છા તો એ સરદાર, હમ્મ-હમ્મ.
કોમનવેલ્થ ગેમ ત્યાં સંકુલમાં જ રમાશે, અને ત્યાં સ્યું કે ત્રણ સાઈડ છે ત્રણેય ત્રણ સાઈડ આ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે.
બરોબર. છે, બરોબર છે, એવું છે એમને. તો-તો બહું સારી રીતે અને મોટા પાયે આયોજન થવા જઈ રહ્યું છે.
હા એ કોમનવેલ્થ ગેમ તો આપણે શું કેહેવાય કે એશિયાની સૌથી મોટી ગેમ જ કહી શકીએ ને એ પ્રમાણે બે હાજર દસ માં થઈ હતી બે હાજર દસ માં બઉુ ખરાબ કોમન વેલ્થ ઇન્ડિયામાં યોજાઈ તી, કારણ કે ત્યાંની ત્યાં વખતેની ગવર્મેન્ટ આઈ થિંક કરપ્શન માં બહું માનતી તી એટલે ત્યાં કરપ કરપ્શન બહુ થયેલું હતું, હવે જોઈએ કે આ ગવર્મેન્ટ કેટલું કરપ્શન કરી શકે છે, આ કોમનવેલ્થ ગેમમાં.
સાચી વાત છે, સાચી વાત છ આપ મને તો એવું લાગે છે કે બધું થોડું ટાળવું જોઈએ. અને તું બહુ સારા પ્રયત્નો કરે છે. ગવર્મેન્ટ તો એવું પણ ના કહી શકાય કે એવું શું કે અમદાવાદ ને સારું સ્પોર્ટ સિટી બનાવવા આગળ વધી રહી છે ગવર્મેન્ટ જેથી શું કે આગળ જતા ત્યાંની લોકલ વસ્તુ ને રોજગાર પૂરું પાડી શકાય.
અને વધુ ને વધુ આવકોની તકો પ્રાપ્ત થાય એ બાબતોનું પણ એક એક સારું આયોજન છે અને વધુ કે ગુજરાત ને એક આખું સ્પોટ હબ તરીકે વિકસાવવાના મને લાગે છે ને કે આપણા પ્રધાનમંત્રી સાહેબ શ્રી ના પ્રયત્નો સારા અંશે સફળ રહેશે.
હા એ વાત તો તમારી બિલકુલ સાચી છે કે હું પાછલા પાંચ વર્ષથી જોઈ રહ્યો છું. તો અમદાવાદમાં આમ તો જોવા જઈએ તો ઘણો બધો વિકાસ પણ ગયો છે રિવર ઘણા બધા સંકુલ પણ બન્યા છે. પછી સૌથી મોટું સ્ટેડિયમ આખા વલ્ડનું સૌ મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે અને એક પ્રમાણે આપણે જોય તો ત્યાં સ્પોર્ટ સિટી અને કેવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હમણાં બની ગઈ છે અમદાવાદમાં હા હવે કેવું છે કે ભારતની બીજા નંબરની સૌથી મોટી ફિલ્મ સિટી બનાવવા તરફ જઈ રહ્યું છે.
શું વાત કરો છો? આતો બહુ સારા ન્યુઝ કેવાય આપણા ગુજરાતીઓ માટે તો-
હા એ જ ને આમ તો કેવું છે કે પેલા લોકો મુંબઈ ગણતા પછી વચ્ચેમાં શું હતું કે રમાનુંજ ફિલ્મ સિટી છે, એ હાલ તો કેવું દુનિયામાં પેલા નંબરની પણ હવે યુપીમાં પેહલા નંબર ની બની રહી છે ને ગુજરાતમાં બીજા નંબરની છે ત્યારે રામાનુઝમ ફિલ્મ સિટી તીજા નંબર હતીથી જયસે આખા ઇન્ડિયામાં
હમ હમ હમ. તો તો બઉ સારું કેવાય હું એ પ્રમાણે હું તો બહુ આપણેે ગવર્મેન્ટને બહુ સારા પ્રયત્નો કહેવાય કે આ બધાએ વિકાસના કાર્યો આગળ વધારી રહ્યા છે. જીતીશું કે આપણી ગુજરાત ની પર્ટિક્યુલર જીડીપી અને ઇન્ડિયાની જીડીપી માં પણ નોઘ પાત્ર વધારો થઈ જાય.
હા એજ ને આપડે આમ જોવા જો તો ઘણું બધું ચેન્જીસ હો છે, ઇન્ડિયામાં પછી લોકોને રોજગાર મળી રહે લોકોને વ્યવસ્થી પણ જડીપીમાં પણ આપડે સુધારો થાય, ગવર્મેન્ટમાં પણ એમાં ફાયદો થાય. અને શું કે આપડે એના પૈસાથી પછી લોકોને સારા રસ્તા સારી સુવિધાઓ સારી એવી સ્કીમો ગવર્મેન્ટ આપી શકે.
સાચી વાત છે, સાચી વાત લોકો ના જીવન સ્તરમાં સુધારો કરી શકાય. વધુ માં ગરીબીને બને એટલી ઘટાડી શકાય અને એની સા થે આપણી ઈકોનોમી ચાઈના ની સાથે કમ્પીટ કરે. એવા બધા આપણા પ્રધાનમંત્રીશ્રી ના પ્રયત્નો છે, તો એ બિરદાવવા યોગ્ય છે.
મને એજ લાગે છે અને ના બહુ સારી જ વાવા છે આપડે અમ અમણે જોઈએ કે મેક ઈન ઇન્ડિયા નો પણ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. પછી સારી સારી સ્ટાર્ટ ટપ નો પણ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે કે અ નવા આવું નવા યુવાનો ને એક સ્ટાર્ટઅપ એ પોતાનો બિઝનેસ ચાલુ કરી દે કે એની પણ ચા કઈ મુદ્રા લોન પણ સ્કીમ ચાલુ
સાચી વાત છે. સૌથી વધુ સ્ટાર્ટઅપો ચાલુ કરવામાં ટોપ થ્રી માં ઈન્ડિયા આવે છે. પ્રથમ યુએસ છે, બીજું ચાઈના અને ત્રીજું ઇન્ડિયા છે. તો આપડે જે આચાર દિન હમ હમ આ ચાદી મળવી ને તે પછી તો ટૂંક સમય બહુ સારી એવી પ્રગતિ કરી છે અને એમાં હમણે છેલ્લા વીસ વર્ષોથી જે નવી સરકાર નિર્માણ કરેલ છે. એ સરકાર નું વિકાસ પ્રત્યે એક શુ કેવાય કે સારી એવી લોકો ને રાહ ચિંધી છે અને પ્રગતિને પણ એક સારો વળાંક આપ્યો છે.
હા હું એજ કહી રહ્યો કે હવે કેવું છે કે આમ તમે જોવા જાવ તો ઘણી બધી સરકારે પણ સ્કીમોનું આયોજન કર્યું છે, ગરીબોથી લઈને ખેડૂતોથી લઈને પછી વેપારી મંડળ દરેક મિડલ ક્લાસ દરેક મિડિલ ક્લાસ ના પબ્લિક ને અને ધ્યાનમાં રાખ્યું છે, ગરીબ થી લઈ મીડલ ક્લાસ અ બધાને એમને ધ્યાનમાં રાખીને સચોટ એવી નીતિઓ બનાવી રહ્યું છે.
સાચી વાત છે. સાચી વાત છે. અને પ્રધાનમંત્રી શ્રીની અવનવી યોજનાઓ થકી ધારો કે જે ખેડૂતોને ધ્યાનમાં લગ આખી રાખી અને એગ્રીકલ્ચર જેવી બાબતોને કે જે આપણું ગુજરાત અને ભારતનું મેન કેન્દ્ર કહેવાય રોજગાર બાબત તો એમાં વિશેષ એમને ધ્યાન આપી અને એમાં કામ કરતા ખેડૂતો સીમાંત વર્ગ હોય વર્ગ હોય તથા અન્ય ખેતમજૂરી હોય તો તેમને બે બેજ હજાર રૂપિયા પછી અ ત્રણ ત્રણ મહિના એ એક સારું એવું આશ્વાસન હા આશ્વાસન અને યોગદાન પણ પૂરું પાડવામાં આવેલ છે
હા એટલે આમ દેખવા જઈએ તો ઘણું બધું છે સ્કીમાર પણ ગરીબ ના પણ લોકો એનું કરી રહે છે એમ કે કામ મળી રહે અને એ પ્રમાણે પણ યોજનાઓ ચાલુ કરી છે કઈ બેટી પઢાવો બેટી બચાવોની પણ યોજના ચાલુ કરી છે પછી જે છોકરાઓને બહાર ભણવા જવું હોય એમને પણ સ્કોલરશીપ આવી રહી છે જે સારા માર્ગ આવે છે એ રી ઘણી બધી સ્કીમો કર મ પબ્લિક ને સારા એવા
હમ હા એજ્યુકેશન ચોક્કસ ચોક્કસ એજ્યુકેશન બાબતે પણ ઘણા સુધારા થયા છે નવી શિક્ષણ નીતિ લાવ્યા છે એ આઈ નું ઇન્ટીગ્રેશન સ્કૂલોમાં થવાથી પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ અને ટેકનિકલ નોલેજ નું સમન્વય કરીને નવું આધુનિક શિક્ષણ બાળકોને આપવામાં આવી રહ્યા છે જે એમનું પ્રેક્ટિકલ નોલેજ બધા એમની સ્કીલ વધુ પ્રમાણમાં ડેવલપ થાય અને ભવિષ્યમાં આવે નવી ટેકનોલોજી કટિબદ્ધતા સારી એવી દર્શાવે છે
હા તમે ઇન્ફ્રાસ્ટ્રકચર ની વાત કરો તો રોડોમાં પણ કેટલા બધા હાઈવે બની ગયા છે તમે દેખો તો ખરા દરેક જગ્યાએ નવા-નવા બસ સ્ટેન્ડ બની રહ્યા છે નવા-નવા રેલવે સ્ટ સ્ટેશનો બની રહ્યા છે પછી હમણાં તો ટૂંક હાલ જ બે દિવસ પહેલા તમે જોયું હશે કે હાઇડ્રોજન થી ચાલતી ટ્રેન પણ એમને ઉદઘાટન કર્યું છે પછી વંદે ભારત ટ્રેનનું ઉદઘાટન કર્યું છે વંદે ભારત સ્લીપર ટ્રેનનું પણ ઉદ્ઘ પાલન કર્યું છે કેટલા બધા રેલવે બ્રિજીસ પણ બની રહ્યા છે સૌથી હાાઈએસ્ટ બ્રિજ આપણા ઈન્ડિયામાં હાલ છે કે જે સૌથી ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે
સાચી વાત છે સાચી વાત છે અને આ હાઇડ્રોજન ટ્રેનમાં તો લગભગ આપણે વર્લ્ડમાં ટોપ ટેન કન્ટ્રીઓમાંથી આવીએ છીએ કે જેમને હાઇડ્રોજન પ્રત્યે ચાલતી ટ્રેન ચાલુ કરી દીધેલ છે ટ્રાન્સપોર્ટ પેષણ એકદમ સસ્તું, સરળ અને પ્રદૂષણ પ્રદૂષણને એકદમ કંટ્રોલમાં રાખી પર્યાવરણને સારામાં સારો લાભ મળે. એવી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે.
હા એજ નહી આપડે તો જોવા જઈએ તો ઘણા બધા પણ ચેન્જસ આવી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ની વાત કરીએ તો હમણા સેમી કન્ડક્ટર નો પ્રોજેક્ટ પણ અહંયા નાખ્યો છે સાણંદ માં એ દસ લાખ કરોડ નું રોકાણ સરકારે પોતાની જાતે કર્યુ છે કે જેના કારણે ના દેશોમાંથી શું નિર્ભિત ના ના રહેવું પડે આપડે આપડી રીતના સેમી કન્ડક્ટર ચીપ બનાવીઈને એક્સપોર્ટ કરી શકીએ બીજા બીજા દેશોને
હાલ ધારો કે આપને ખબર છે કે સેમી કન્ડક્ટર માં ચાઈનાનું સૌથી વધુ પ્રભુત્વ છે કારણકે જે એવું નથી કે રેર અર્થ મિનરલ રે એ આખા દુનિયામાં અહ અમુક જગ્યાઓ એજ છે, મોસ્ટલી બધી જગ્યાએ થોડી ઘણી માત્રામાં મળી જ રેહ છે. પરંતુ ચાઈના જ એક માત્ ત્ર એવી ટેકનોલોજી વિકસાઈ છે કે જ્યાં રેર અર્થ મિનરલ. પૃથ્વીના અંદરના પેટાળમાંથી નીકાળી શકે એટલે પ્રધાનમંત્રી મોદી સાહેબે નવો આંધ્રપદેશ અને ઓડિશાને એક કોરિડોર ચાલુ કરેલો છે. જીભયા આ રેર અર્થ મિનરલનું ખનન કરી શકાય અને ભારતને આત્મનિર્ભરતા રાખતા એક પગલું વધારે આગળ વધારી શકાય.
કઈ જ ને તમે જોવા જાવ તો પછ જે ઈસરોમાં પણ હાલ ટેકનોલોજી કેટલું છે આપડ ચંદ્રયાન ટુ પેલું એવું આપડો દેશ બન્યો છે કે જે સાઉથ પોલ ઉપર લેન્ડ કરવા વાળું પેલું એવું આપડુ સેટેલાઈટ બન્યું છે, ચંદ્રયાન હાલ પણ ઇસ હા, એમના હું સોશિયલ મીડિયાના માધ્યમ યુટ્યુબમાંથી જોત તો કે હાલ જ કોઈક અહ પ્રધાનમંત્રી આપડા ઈસરોના કોક વસ્તુમાં લોનચ અમણા કર્યું તો એના માટે શુભેચ્છા પાઠવીટી, ઘણું બધું છે આમાં હવે જોવા જઈએ તો અને આપડ બોલો બોલો બોલો બોલો.
જે અવ એક દેશનું બજેટ હોય. એટલા બજેટમાં જ્યારે વિશ્વના સૌથી મોટો દેશ યુ એસ એ. પ્રથમવાર મંગળોનું. યાન બનાવીને મંગળ ઉપર પ્રક્ષેપણ કર્યું ત્યારે ઇન્ડિયા એ માત ત્ર ચોથા ભાગના બજેટમાં નજીવા પાંચસોથી સાત. સો કરોડમાં મંગળયાન બનાવી. અને સેફલી લેન્ડ કરવાનો પણ એક અદભુત રેકોર્ડ હાંસલ કરે છે. જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી ભારતની એક આગવી શ સિદ્ધિ કહી શકાય.
હમ્મ આ સફળતા તમે એને ગણી શકો છો માત્ર અ એટલા.